હલ્વો
હલો
કેમ છો
મજામાં તમે કેમ છો
બસ મજામાં કેવું તબિયત પાણી ને એવું બધું બરાબર ને
હા હા બધું સારું છે
નઈ નહી આ તો મેં વિચારતી હતી કે થોડું આપણે ટીમ વર્ક ઉપર થોડી ચર્ચા કરીએ હ
સરસ ઘણો સારો ટોપિક છે.
હા, કારણ કે આજકાલ જોઈ ને તો ઘણી જગ્યાએ આમ ટીમવર્કમાં કામ કરવામાં નથી આવી રહ્યું. લોકો આમ સ્વાર્થી બની ગયા છે.
હાચુ કયું તમે.
હા, એક વ્યક્તિ આમ ઝડપથી આગળ વધી શકે છે પરંતુ એક ટીમ હોય અને સાથેથી મળીને ખુબ દૂર સુધી પહોંચી શકતા હોય છે. અને આજના યુગમાં તો કોઈ પણ અહ મોટી સફળતા એક વ્યક્તિના પ્રયાસથી મળતી નથી. ચંદ્રયાન હોય કે મોટી કંપની હોય કે ક્રિકેટ નો વિશ્વ કપ હોય. કે હોસ્પિટલ માં દર્દી ની સારવાય હોય દરેક જગ્યા આમ ટીમવર્ક ની શક્તિ આપણને જોવા મળતી જ હોય છે ને એ જરૂરી પણ છે એટલી.
હમ્મ, સાચું કયું તમે. જયારે બે કે તે થી વધુ લોકો એકબીજા એક જ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પરસ્પર સહયોગ વિશ્વાસ અને જવાબદારી સાથે કામ કરે છે તો તેને ટીમ વર્ક કહેવાય છે. અને ટીમવર્ક દરેક વ્યક્તિનું યોગદાન મહત્ત્વનું હોય છે.
હા, એ તો સાચી વાત કીધી તમે. અને ટીમવર્ક એટલે એક સામાન્ય હેતુ માટે અનેક લોકો પોતાની જે કુશળતા છે મહેનત છે અને વિચારો સાથે મળીને આમ કાર્ય કરે અન ટીમમાં દરેક સભ્યનું યોગદાન મહત્વનું હોય છે. ટીમવર્ક નો અર્થ એ નથી કે બધાએ એક સરખું કામ કરે પરંતુ દરેકે આમ પોતાની જવાબદારી સારી રી તે નિભાવે તો કહી શકાય આપડે ટીમવર્ક.
સાચું કહ્યું જ એક વ્યક્તિ બધું એકલી કરી શકતી નથી પરંતુ જ્યારે ઘણા લોકો મળીને કામ કરે છે ત્યારે મુશ્કેલ કાર્ય પણ સરળ બની જાય છે એમ.
હા, એ તો સાચી વાત છે. અને ટીમવક નું મહત્વ પણ છે કે આપડે મુશ્કેલ કામ સરળ બનાઈ શકીએ આપડા જે સમય છે એની બચત કરી શકીએ કારણ કે જો એક જ વ્યક્તિ એક કામ કરશે તો પછી ઘણો સમય જશે પણ જો સાથે મળીને બ ધા કરશે તો એમાં સમય પણ જતી બ-બચી જશે કામ પર ઓછા સમયમાં પૂરું થઈ જશે પછી આપણને નવા વિચારો મળે. કારણ કે બધા ભેગા મળીને કામ કરતા હોય તો પોત પોતાનું બધા મંતવ્ય આપતા હોય તો એના કારણે જે નવા વિચારો છે પણ આપણને અહ સમજવા જોવા મળતા હોય છે. પછી ભૂલો પણ ઓછી થતી હોય છે ને પરિણામ વધુ સારું મળતું હોય છે. અને વિશ્વ વિશ્વાસ અને સહકારની છે એ ભાવ ભાવના પણ વધતી જોવા મળતી હોય છે ટીમવર્કમાં.
હમ્મ બિલકુલ બિલકુલ ટીમવર્ક આપણને સહકાર ધીરજ સમજદારી અને નેતૃત્વ જેવા ગુણો શીખવાવે છે. જ્યારે બધા સભ્યો એકબીજાની મદદ કરે છે ત્યારે કામ ઝડપ થી અને વધુ સારી રીતે પણ પૂર્ણ થયું
હા, એ તો સાચી વાત કીધી. અને ટીમવર્ક ના મુખ્ય તત્વો પણ જોઈએ સામાન્ય લક્ષણો કે દરેક સભ્યોનો હેતુ એક કજ હોવું જોઈએ સામાં એક જ લક્ષ્ય હોવું જોઈએ કામ કરવા પાછળનું. પછી વિશ્વાસ તો ટીમ ના સભ્યો એકબીજા પર આમ વિશ્વાસ રાખ કોઈ પણ કાર્ય કરતા માટે પછી કોમ્યુનિકેશન સ્પષ્ટ અને ખુલ્લો સંવાદ આમ ગેરસમજ દૂર કરી શક તો હોય છે. પછી સાથ સહકારે એકબીજાની મદદ કરવી જોઈએ અને સાથે મળીને કામ કરવું જોઈએ પછી પોતાની જે જવાબદારી છે કે દરેક સભ્યો એમ પોતાની ફરજ નિષ્ઠાથી પૂર્ણ કરવી જોઈએ અને સાથે સમાન તો દરેકના વિચારો અનેયો યોગદાન નો આપ આપણે આદર કરવો જોઈએ અને એમના જે વિચારો છે એને સન્માન કરવું જોઈએ
હમ્મ સાચું કયું તમેં આપડે ટીમવર્કનુ મહત્વ આપણને શાળા અને કોલેજોમાં પણ જોવા મળે છે જેમ કે પ્રોજેક્ટ સેમિનાર રમત ગમત અથવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ અને ટીમ તરીકે કામ કરવું પડે દરેક સભ્યોએ પોતાની જવાબદારી સારી રીતે નિભાવે તો આ ફિટિંગ સગડ બને છે
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને સાથે જોઈએ તો વિદ્યાર્થીના જીવનમાં ટીમવર્કનું આમ તમે કીધું એમ ઘણું જ મહત્વ જોઈએ કે એનએસએસ લઈ લો કે રમત ગમત લઈ લો સાંસ્કૃતિક કાર્યક્રમ લઈ લો તે બધામાં જો બાળકો સા થે મળીને કામ કરે તો એમના વચ્ચે એકતા પણ વધતી હોય છે ને કામ પણ સારી રીતે અને સરળ રીતે થઈ જતું હોય છે હવે રમતગમતમાં ટીમવર્ક જોઈએ તો ક્રિકેટમાં માત્ર એક બેટ્સમેન મેચ રમીને જીતાડી શકતો તો નથી પછી બોલર હોય ફિલ્ડર હોય વિકેટ કપર હોય અને કેપ્ટન આ બધાનું યોગદાન એટલું સમાન જ હોય છે એજ રીતે ફૂટબોલ લઈ લો હોકી લઈ લો કબડ્ડી લઈ લો વોલીબોલ લઈ લો કોઈ પણ રમત ગમત હોય તો એમાં માત્ર એક જ ખેલાડી રમીને જીતાડી શકતો નથી બધા એક સાથે ટીમ મળીને જો કામ કરે ટીમવર્ક કરે તો એ સફળ થઈ હોય છે અને વિજય પણ બની શકતા હોય છે
હમ્મ સાચું કહી્યું અનેને જો કોઈ એક સભ્ય પોતાની જવાબદારી નિભાવતા ન હોય તો આખી ટીમને મુશ્કેલી પડે છે તેથી દરેક વ્યક્તિએ પોતાની ફરજ પ્રામાણિકતાથી જ નિભાવવી જોઈએ
હા એ તો સાચી વાત કીધી અને વિજ્ઞાન અને ટેકનોલોજી માં પણ ટીમવર્ક નું ઘણ મહત્વ હોય છે કે ભારતના ચંદ્રયાન અને મંગળયાન મિશનમાં અજ્યારે વૈજ્ઞાનિકોનું પોતાનું સંયુક્ત યોગદાન હતું અને પોતાના જ બધા પ્રયત્નો હતા એટલે એક વૈજ્ઞાનિક એકલું તો આટલું મોટું કાર્ય કરી શકતો નથી પણ જયારે બધા જ વૈજ્ઞાન કે બહ ભેગા મળ્યા ત્યારે જ આ ચંદ્રયાન વાળું જે હતું એ થઈ શક્યું આપણા માટે
હા સાચું કહ્યું અને કાર્યસ્થળ પર પણ ટીમવર્ક ખૂબ જ જરૂરી છે કોઈ કંપનીના મેનેજર એન્જિનિયર અકાઉન્ટન્ટ અને અન્ય કર્મચારીઓ સાથે મળીને કામ કરે ત્યારે જ જઈને કંપની સફળ બન છે
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે અને હોસ્પિટલમાં પણ આપણે જોતા હોઈએ કે ઘણું ટીમવર્ક જો ડોક્ટર છે નર્સ છે લેબટેક ટેકનીશિયન છે ફાર્માનિસ્ટ છે અને સફાઈ કર્મચારી છે એટલે બધા આમ સાથે મળીને કામ કરે ત્યારે જ દર્દી ની સારવાર થઈ શકતી હોય છે સારી રીતે અને ટીમવર્કના ફાયદા પણ છે કે આપણામાં આત્મવિશ્વાસ વધતો હોય આપણું જે લીડરશીપ છે એની સ્કીલ્સ વધતી હોય છે પછી ઘણી સમસ્યાઓ હોય એનો ઝડપથી ઉકેલ આવી શકતો હોય છે આપણામાં સર્જનાત્મકતા વધતી હોય છે અને આપણા જે સંબંધો છે એ પણ ઘણા મજબૂત બનતા હોય છે
સાચું કહ્યુ તમે અને મારા મથે તો ટીમ વર્કમાં સૌથી મહત્ત્વની બાબત છે તો એ વિશ્વાસ છે.
હા એ તો સાચી વાત કીધી તમે
જો ટીમના સભ્યો એકબીજા પર વિશ્વાસ રાખેએ તો કોઈ પણ મુશ્કેલીઓનું અ સામનો સરળતાથી કરી શકે છે.
હા એ તો સાચી વાત છે. પરંતુ આમ અમુક વાર ટીમવર્કમાં ઘણી મુશ્કેલીઓ પણ આવતી હોય છે. જેવી કે ગેરસમજ લઈ લો તમારો અહંકાર લઈ લો પછી સંવાદ નુ અનુ અભાવ લઈ લો કોઈ પણ વાતચીત કરવાવામાં જો અભાવ હોય તો પણ સાથે ટીમવર્ક કરી શકાતું નથી. પછી અમુક લોકો તો કેવું કે એમની જવાબદારીઓથી બચતા હોય છે કે મારે ના કરવું પડે મારે આ ના કરવું પડે એટલા માટે ભાગતા હોય છે. અને સૌથી મોટું તો કહીએ તો એકબીજા પર દોષારોપણ કે બધા એકબીજા પર દો કોઈ કાર્ય બગાડ્યું હોય તો બધા એકબીજા પર દોષ આપતા હોય છે કે આને કર્યું આને કર્યું પણ જો એને એ કાર્યને એવી રીતે દોષ આપ્યા વગર સાથે મળીને જો કા કર્યું હોય તો એ કાર્ય સરળ રીતે સારી પણ થઈ જતું હોય છે
હમ્મ સાચું કેયું તમે અને વિશ્વાસ સાથે સારો સંવાદ પણ જરૂરી છે. જે સભ્ય પોતાના વિચારો ખુલ્લે આમ વ્યક્ત કરે છે અને એકબીજાને ધ્યાનથી સાંભળે ને તો ગેરસમજ ઓછી થાય અને કામ વધુ સારું થાય એમ
હા એ તો સાચી વાત કીધી તમે અને આપળે કુદરત માંથી પણ ટીમવર્ક અ જોતા હોઈએ છીએ કે કીડીઓ સાથે મળીને ખોરાક ભેગો તો કરતી હોય છે કે એક પછી એક કીડી અ આવે અને જે શુગર કા તો એવું ઢગલો પડ્યો હોય દાઆ દ લોટ કે એનું તો એક પછી એક આવે ને પોતાનું ખોરાક ઉછકીને લઈ જાય એ ખોરાક પછી બધા ભેગા મળીને ખાતા હોય છે. પછી મધમાખીયો લય જોઈએ તો મધ્ય મધમાખીઓમાં આખા છતાંનું જે નિર્માણ મધમાખી એક એકલી નથી કરદી પરંતુ હજારો મધી મધમાખીઓ સાથે ભેગી મળીને એક એના ઉપર કાર્ય કરતી હોય છે. પછી કુદરત કુદરત પણ આપણને આવી રીતે આમ ટીમવર્કનું પાર્ટ શીખવતી હોય છે.
હમ્મ સાચું કયું તમે અને આપણને આપળા સમાજમાં પણ ટીમવર્ક નું મહત્વ જળાવું જોઈએ. જેમ કે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ રક્તદાન શિબિર અને સામાજિક સેવાઓ જેવા કાર્ય લોકો મળીને કરે ત્યારે જ સફળ બને છે.
હા એ તો સાચી વાત કીધી અને એક ઉદાહરણ તરીકે લઈએ તો એક શિક્ષક આમ વિદ્યાર્થીઓને એક એક લાકડી આપે અને તોડવા કે તો બધા સરળતાથી તોડી નાખે છે. પણ તેમને આમ લાકડીઓનો મોટો પૂરો આપ્યો હોય તો તેને તોડવું શક્ય નથી હોતું એટલે શિક્ષક આમ કેવા કે કે એકતા અને ટીમવર્ક વ્યક્તિને આમ મજબૂત બનાવતી હોય છે બધા આમ સાથે મળીને કામ કરે તો એમની એકતા તોળવી અશક્ય બની જાય છે.
હમ્મ. સાચું કયું તમે.
હા અને એક આપળે સારી ટીમ પણ બનાવી જુએ કે આપળુ જે સારી ટીમ એવી જ રીતે બને કે આપળુ જે સ્પષ્ટ છે એ લક્ષ્ય ર નક્કી રાખ રાખવું જોઈએ. દરેકને આપળે આમ પોતાનું મંતવ્ય, પોતાને બોલવાની તક આપવી જોઈએ. એકબીજાની વાત સાંભળવી જોઈએ અને આપળી ભૂલો છે એમાંથી શીખવું જોઈએ. અને સળ સફળતા નું શ્રેય આખી ટીમને આપવો જોઈએ ના કે ખુદે એકલો લેવો જોઈએ.
હમમ હું પણ એજ માનું છું. અને ટીમવર્ક આપણને માત્ર સફળતા જ નથી આપતું પરંતુ સારા સંબંધો સબંધો, મિત્રતા અને એકબીજા પ્રત્યે આદર ની ભાવના પણ વિકસવે છે‌.
હા એ તો તમે ઘણી સાચી ગત કીધી વાંધો નહી સારું સારું ચલો.
ઓકે સારું આ હા ભલે.